હલો
બોલો
તેમ
બોલો, સરકાર
સુ કરી રહ્યા છો, સરકાર?
ઓ યાર, બેઠો છું કંટાળો આવે છે, વારહાત પડે રોજ.
ચા બા પીધી?
ચા પીધી છે.
અચ્છા એટલે આઈ મીન, ચા તમે પી જ રહ્યા છો અને પીને બેઠા છો, એવું ને?
હા
ચા પીને તમે બેઠા છો, એવું ને?
હ
તો અમે પણ હમલા જ, દસ મિનિટ પેલા ચા પીધો, અને હાલેય ચા પીને એકદમ ફ્રી બેઠો હતો પ છી મને યાદ આયુ, જસવંત પાહે ગયો, જસવંતને કેધુ તું ફ્રી છે? જસવંત કે કે ના મારે હાલે ટાઈમ નથી, પછી મેં કીધું, ઓકે, તો કોઈ વાંધો નહી, હું મારો ફ્રેન્ડ એક વેટિંગમાં બેઠો છે, તેને હું ફોન કરું, ઈરો ફરી હોય તો હું એની સાથે ટાઈમ સ્પેન્ડ કરું. પછી મેં તને મેસેજ કીધો પણ તું ફ્રી હતો. પછી મેં તને કોલ કરવાનું કીધું. હ
હું તો ફ્રિજ ચોવીસ કલાક થી મારા તો કોઈ કોઈ કોમ સંતોષ છે એની કારણ કે મારે કોકરો જનતા પાર્ટી જોઈન કરવા માગુ છું કેમ કે હું નવરો બેઠો છ લા કોક્રોચ કેવું
હા તો અમારે અહં બહુ એવું મસ્ત વાતાવરણ છે હાલ થોડો થોડો વાયરો પણ આવે અને થોડા થોડા વરસાદના છાંટા પણ આવે છે અને બહુ મસ્ત ઠંડુ વા વાતાવરણ છે બઉુ મજા આવે એવું અને અને વરસાદ પણ ચડી રહ્યો છે એવું લાગે છે કે વરસાદ બહુ ભારે પડવાનો છે અતિથી ભારે તમારે ત્યાં મતલબ આઈમીન હાલ કેવું વાતાવરણ છે વરસાદ જેવું આવે છે કે નહીિ
અમારે અહંયા વાતાવરણ એવું છે કે કે વરાત આવશે એક અજયાર ટકા સાચી વાત છે પેલા
હમ હેલો હેલો જીગાબ્રો અવાજ આવે છે હલો હું એવું કતો હતો કે મારો અવાજ કને આવે છે હ અરે યાર હું શું કરું આખું દાડી આવો પ્રોબ્લેમ જોવા મળે છે અમુક વાર અવાજ આવે ને અવાજ નહી પણ આવતો યાર શું કરું યાર તું બોલતો પણ નહીિ